હાલો શું કરી રહીયા તે ધરના
કઈ નઈ બેસી રહેલા છે બધા તમારી ઘરના શું કરે છે બધા સારા તો છે ને
હા એકદમ સારા છે પરંતુ હમણાં જે હવામાંમાં પલટાવો થયો છે તેનો ઘણી બધી ઘરના અને અમારા પર ને અમારા જે પશુ પક્ષીઓ છે અમે જે પશુ પક્ષી જે રાખેલા છે તેને ઘણું બધું નુકસાન પહોંચ્યું છે શું તમારી બાજુ પણ કઈ પ્રદુષણ થયું છે તે હવાનું ને એવું કઈ
હા અમારે પણ અંમાં બહુ જ પ્રોડક્શન ચાલુ જશે કારણ કે એટલું બધું પ્રોશન આજકાલ તો વધી ગયું છે નેને અમારે તો શું છે ભાઈ કે એક કપની આવ છે અમારે અંમાં તો તેમનો શું ધુમાડો જે કાઢે છે ધુમાડો અમારા આખા ગામમાં ફેલાઈ જાય છે અને રાતના એ લોકો ધુમાડો છોડી મૂકે છે અને જે ગંદુ પાણી જે યુઝ કરતા હોય ને એ લોકો એ બધું પાણી અમારા બાજુમાં જે એક તળાવ છે. તે તળાવમાં બધું પાણી છોડી મુકે તેથી કરીને પહેલા તો અમે તળાવમાં શું કે ભાઈ પેલા નાહતા હતા કે અમારા ગાવ ગાય ને એ બધી છે તે બધું તાજ નવાડતા હતા. પણ હવે તો અમે એવું કરી શકતા નથી. કારણ કે તે પાણી એકદમ ડોવું થઈ ગયું છે એકદમ કાળું પડી ગયું છે તે એ લોકો ગંદું પાણી છોડે તેના કારણે અને હવામાન પણ કેટલોક ફેરફાર થયો છે અને એથી કરીને પ્રદુષણ ખુબ જ વધી રહ્યું છે અમારા ગામમાં તો.
હા તમારી વાત બરાબર છે. અમારે બાજુ પણ હમણાં જે ઉનાળાની ઋતુ ચાલી રહી છે તેમાં કેવું હોય છે ઉનાળાની ઋતુમાં તો- અમારી બાજુ એમ તાપ જ રહે છે. પણ તો આ વખતે જે મોસમમાં પલટા આવ્યો છે તેના કારણે ઘણી બધી ઋતુનો અનુભવ થઈ ગયો છે. કારણ કે અમે આજે મહિનો ચાલી રહ્યો માર્ચ મહિનો તેમાં અમે બધું બહુ ઘણું બધું જોયું છે. જેમ કે વર્લ્ડ આ પણ આ મહિનામાં ચાલુ થયો છે પછી મેચમાં પણ આપણે જીત્યા હતા વર્લ્ડ કપ અને ગરમીનું પ્રમાણ પણ ખુબ જ વધ્યું પછી હાલમાં ઠંડી લાગવા લાગી છે અને હવે તો અંબાલાલજી એ આગાહી પણ કરી છે કે હવે બરફ પડવાનો છે તો સેટ તને રેકોટ ભૂકી દવા હોવે તમારે બરફમાં રમવા વાર આવવાના છે ને ઘણું બધી જોયશે અને અમે સોશયલ મીડિયા પર એટલે કે ઇન્સ્ટાગ્રામ પર એ એ એમ એવું પણ જોયું છે કે આ બધું જે એક બિલ ગેટ્સે નામ ના વ્યક્તિ છે બાર નો તેના દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ પછી અમને થોડા સમય પછી ખબર પડી કે તદ્દન વાત ખોટી હતી. અને એ અફવાઓ ફેલાવામાં લાગેલી હતી. એના કારણે ઘણું બધું નુકસાન થયું હતું. અમે એમને થોડી ઘડી પણ એના પ્રત્યે અમે આંદોલન પણ કરવાના હતા. પરંતુ પછી અમને ખબર પડી કે એ વાત ખોટી છે. ને એ માણસે એવું કઈ કર્યું નથી. એ માણસ તો કોઈ બીજા જ એક્સપેરિમેન્ટ કરી રહ્યો છે. એના પર કોઈ કર્યું નથી. તો અમને એ બાબત ની ખબર પડે તમને પણ તમારી બાજુ પ્રદર્શન થયું છે એના પાસે તમે પણ કોઈ વ્યક્તિને દોષિત ઠરાવો છો!
હા અમે પણ પેલા એવું જ માનતા હતા કે આ વ્યક્તિ એ જ અમારા આ બધા એક્સપેરિમેન્ટ કરીને બધું ખોટું કર્યું છે. પરંતુ પછી અમને પણ માહિતીગાર થયા અને આ બધું એમણે નથી કર્યું એવું અમને વાત મળી. પહેલા તો અમે બહુ જ એમને વળવા લાગ્યા હતા કે ભાઈ એવું એ એસપેરમેન્ટ કેમ કરી રહ્યા છો કુદરત સાથે કેમ રમી રહ્યા છે પરંતુ હવે અમને ખબર પડી કે ભાઈ એમણે એવું નથી કર્યું. અને પહેલી વાર જો એવું કરવા માંડે કોઈ પણ તો આપણે પહેલા જ તેમને રોકવું જોઈએ કારણ કે કુદરત સાથે રમવું એ સારી બાબત નથી, અને પેલા તો આપણે આ પ્રદુષણના કારણે એટલું બધું ગ્લોબલ વોર્મિંગ વધી ગયું છે ને કે ખૂબ જ વધારે આજકાલમાં તાપ પણ લાગતો હોય છે. ખૂબ જ વધારે ઠંડી પડે છે. ખૂબ જ વધારે વરસાદ પડે છે. એવું બધું થતું હોય છે, પહેલા શું એકદમ યોગ્ય માત્રામાં વરસાદ ઠંડી ગરમી પડતી હતી, પરંતુ હવે ગમે ત્યારે વરસાદ પડ ગમે ત્યારે ઠંડી પડે એક જ દિવસમાં આપણને ત્રણ ઋતુઓ જોવા મળી જાય છે. ગ્લોબલ વોર્મિંગમાં શું થયું છે કે, ભાઈ આપણે જે જેટલો પણ પ્રદુષણ થઈ રહ્યો છે. જે ગાડીઓ ચલાવવાથી ફેક્ટરીઓ ચાલવાથી એ બધો ધુમાડો ઉપર જઈને જમા થઈ રહ્યો છે. અને તે ઝોન લેયરમાં છે ને કાણા પડી ગયા છે જેથી કરીને સુરજ ની રોશની છે ને ડાયરેક્ટ આપણા પર પડી રહી છે. જેથી આપણને ખુબ જ વધારે તાપ લાગે છે અને ખુબ જ વધારે આપણા વરસાદ પણ ગમે ત્યારે પડતો હોય છે, અને ઠંડી પણ વધારે લાગે છે. જેથી કરીને બધા જ ઋતુ એકકો સાથે આપણને જોવા મળી જતી હોય છે. જો આપણે આ બધી બાબતોનો ખ્યાલ રાખીએ અને જો આપણે પ્રદુષણ ઓછું ફેલાવીએ તો આ ઓઝોન લેયર સારી થઈ જતી હોય છે. કારણ કે આપણે જયારે કોરોના આવ્યું હતું, અને ત્યારે જે આપણે ગાડીઓને એવું બધું બંધ કરાવ્યું હતું ને તો ત્યારે ઓઝોન લેયર ખુબ જ સારું થઈ ગયું હતું. અને ત્યારે આપણને એકદમ યોગ્ય માત્રામાં વરસાદ યોગ્ય, માત્રામાં તાપ પણ લાગતો હતો. અને યોગ્ય માત્રામાં બધું થતું હતું. કારણ કે ત્યારે પ્રદુષણ ખૂબ જ ઓછું થઈ ગયું હતું. પરંતુ હવે આજકાલમાં પાછું હવે પ્રદુષણ વધવા મળડ્યું છે. કારણ કે આજકાલમાં એટલી બધી ગાડીઓ ચાલે છે બધાની ઘરે એક બે તો ગાડીઓ હોય જ છે. અને તે ગાડી હોય તો હવે ફરવાની તો છે. જ જેથી કરીને એટલી બધી ગાડીઓ વધી ગઈ છે, ને કે હવે શું કેમ જેથી કરીને હવે ઇલેક્ટ્રોનિક તરફ બધા જઈ રહ્યા છે. તમારે શું કેવું છે? તમારે ઇલેક્ટ્રોનિક ગાડી લેવું જોઈએ કે નહીં લેવું જોઈએ!
હા તમે જે જણાવ્યું એ વાત તો અમને સમજાય અને સારી વાત કરી તમે કે પ્રદુષણ હાલમાં બધાય પ્રદુષણ પ્રત્યે સભાન રહેવું જોઈએ. અને જો ઓઝોન રેયમાં જે ગાબડા પડ્યા છે એટલે કે જે ખાલી જગ્યા જેવી પડી છે. તેમાં આપણે પુરા માટે આપણે વૃક્ષ રોપણ‌ કરવો જોઈએ. અને ઘણા બધા એવા પગલા લેવા જોઈએ જેથી આપણા ઓજન લેયરમાં કે આપડા જે સૃષ્ટિનું જે કુદરતી બનાવેલું છે વાતાવરણ તેમાં કોઈ ફેરફાર નહીં આવે. અને તમે છેલ્લે એ પણ પૂછ્યું કે જે વાહનો છે તો મને લાગે ત્યાં સુધી આપણે ઇલેક્ટ્રોનિક વાહન તરફ જવું જોઈએ કારણ કે ઇલેક્ટ્રોનિક વાહન દ્વારા અવાજનો પણ ઘટાડો થાય. અને જે આપણે આપણે સિટીમાં જોઈએ છએ કે ગમે ટાઈમ ઘોંઘાટ હોય છે. એટલે કે હવાનું પ્રદુષણ ખુબ જ વધટતું જાય છે એકબીજા પર હોર્ન માટે હોય છે. ગાડીઓ માટે ખરાબ ખરાબ એટલે કે એટલે અવાજ આવતો હોય છે ત્યારે ઇલેક્ટ્રોનિક વાહનોમાં એવું હોતું નથી, ઇલેક્ટ્રોનિક વાહનો એ ઇલેક્ટ્રિસિટી ની મદદથી ચાલલી હોય છે. અને ઇલેક્ટ્રિસિટી આપણે હાલમાં ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે. એટલે સૂર્યપ્રકાશ થી પણ આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ કરી શકીએ છીએ અને એ ખુબ જ સારી બાબત છે અને અમારે ત્યાં શું થયું ઘરે એક વખત એવું પણ થયું હતું કે જે અમારી ખેતી અમે મોસ્ટ ઓફલી અમારો પરિવાર ખેતી પર જ નિર્ભર છે તો ખેતીમાં પણ અમને ઘણું બધું નુકસાન થયું હતું કારણ કે અમે જે તળાવનું પાણી મૂકીએ છીએ તેમાં બાળકો દ્વારા અને વૃદ્ધો દ્વારા તે ત્યાં નહતા હતા ત્યાં પશુ પક્ષીઓના નહાતા હતા. એમ ઘણું બધું પાણી પ્રદુષણ રહ્યું હતું. જે કારણસર અમે જે પાણી મૂકેલું અમે જે વાડીએ તેમાં પણ ઘણી બધી વનસ્પતિઓ અ નાશ પામી હતી, શાકભાજી પણ નાશ પામી. અને અમે ઘણું બધું નુકસાન સવાન પડ્યું હતું શું તમે પણ કોઈ વાર આવું ગં‌દુ પાણી કે પછી હવામાન ના લીધે તમારે કોઈ નુકસાન થયું છે, અને તમે કોઈ સરકાર પર સહાય કે કોઈ કઈ માંગ્યું છે.
હા અમારે પણ કેટલીક વાર એવું સહાય માંગવા પડે છે. અને કેટલીક વાર એવું થયું છે કારણ કે પ્રદુષણ ના કારણે અમારી કેટલીક વાર ખેતીઓ બગડી છે અને હમણાં તો અમારા જે કલમ રોપીશ અમે કલમમાં દર વખતે સારો એવો મોર આવતો હતો. પરંતુ હમણાં શું કે આ પેલું પ્રદુષણ વધવાના કારણે એ છે ને કે મોર કારો પડી ગયો છે. જેથી કરીને હવે તેમાં બીજ આવવાનું સંભાવના ઓછી છે. અને કેરીઓ હવે ખુબ જ ઓછી લાગશે એવું મને લાગે છે. જેથી કરીને જો પ્રદુષણ આપણે ઓછું ન કરશું તો ખેતીઓમાં પણ વધારે આપણને અસર જોવા મળશે. અને જે અસર બધી જ જગ્યાએ જોવા મળેશે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. આપણને જેથી કરીને આપણે અ વૃક્ષારોપણ કરવું જોઈએ. અને કેટલીક એવી બાબતોને ધ્યાન રાખવું જોઈએ ગમે ત્યાં કચરો ન ફેલાવવો જોઈએ અને યોગ્ય રીતે આપણે બધો કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. અને ગમે ત્યાં પ્રદુષણ ન ફેલાવું જોઈએ. ખૂબ જ આપણે અ ઓછો ઉપયોગ કરવો જોઈએ વાહન ચલાવવામાં. કારણ કે વાહન હમણાં તો જરાક પણ દુકાન જવાનું હોય તો આપણે ગાડી લઈને જતા હોય છે કારણ કે હવે ગાડી લઈને જશું તો એટલું પ્રદૂષણ પણ હવામાં ફેલાઈ જશે. જેથી કરીને આપણે જો સામે જ જવું હોય તો આપણે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ કા તો પોતે ચાલીને જવું જોઈએ. કારણ કે સાયકલ અને ચાલીને જવામાં ઉપયોગ કરીએ તો આપણું સેહત પણ સારી રહે આપણે તંદુરસ્ત પણ રહીએ. અને જો આપણે ગાડીનો ઉપયોગ કરીશું તો તેમાંથી પ્રદુષણ પણ વધારે થશે. અને ઉપરથી આપણી સેહત પણ બગડશે. જેથી કરીને આપણે સામે છે ને સાયકલનો જ ઉપયોગ કરવો જોઈએ એવું મને તો લાગે છે. કારણ કે તેનાથી પ્રદુષણ પણ ખુબ જ વધારે થતું હોય છે.
હા તમારી વાત સાચી છે આપણે હંમેશા ચાલતું જવું જોઈએ દુકાન કે જ્યાં જવું હોય ત્યાં ક્યાં તો આપણને પરોળી શકે તેમ હોય તો આપણે સાયકલ લઈને જવું જોઈએ. તેનાથી આપડી સહેત તો બનવાની જ છે, અને તેનાથી પ્રદુષણ પણ અટકે છે. અને એને આપણે જો ગાડીનો ઉપયોગ ટાળશું તો એટલા પેટ્રોલ ના પૈસા પણ બચે છે. આપણે જે પેટ્રોલ ના પૈસા બચે છે જીવન જરૂરિયાત વસ્તુ માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. અતે એ બધી ઘણી બધી સારી બાબતો છે. અને તમે જણાવ્યું તેમ અમે પણ અમે હાલમાં તો અમા બાજુ પણ અમે જે તમને જણાવીલું કે અમારી બાજુ જે તળાવનું પ્રદુશન રહ્યું હતું તે નિવારવા માટે અમે ઘણા બધા પગલા લીધા હતા. અને સરકાર તરફથી અધિકારીઓ પણ આવ્યા હતા ચેકિંગ કરવા માટે. અમે તો પહેલા તો જે વૃદ્ધો અને બાળકોના હતા તેમને સમજાવ્યું કારણ કે જે બાળકો હોય છે તે આવતું પીઢી છે. એ લોકોના માટે તો આપણે સૃષ્ટિ ન બચાવીએ છીએ કે પ્રદુષણ શું ફેલાય તે હિસાબ એ લોકના માટે બચેવે છે. એટલે અમે જણાવ્યું કે ત્યાં અમે ઠેર-ઠેર કચરો પેટીને રાખ મુકાવી, ત્યાં જ કચરો નખાવી, અને નહાવામાં પણ એ લોકોને તા નહાવા માટે પણ ટાળ્યું. ઘરે જ નાહવા માટે વિનંતી કરી, એટલે એ લોકો પણ સમજદાર હતા, એટલે સમજ્યા. અને એ રીતે અમે ના તળાવ નું જે પ્રદુષણ હતું તે અટકાવ્યો હતું. જેના કારણે સર હવે તો પાણી એકદમ ચોખ્ખું થઈ ગયેલું છે. અને અમારી જે ખેતી થાય છે, તે પણ ખુબ જ સરસ રીતે થઈ રહી છે. અને હમણાં તો સારી હવે ઈન્કમ પણ થઈ રહી છે. આગળ શું છે અમે થોડા ઘણા દેવું પણ કરી નાખ્યું હતું. તે પણ હવે તો સોલ્વ થઈ ગયું છે. અને અમને પૈસા મળી રહે છે. તમે શું છે તમે એવું કઈ દેવું કે એવું કઈ કર્યું છે, શાકભાજીને એવું કઈ રોપવા માટે કે વાહનો ખરીદવા માટે એવું કઈ?
હા અમે પણ એવું કર્યું છે ને. કારણ કે આ શાકભાજી ને એવું બધું રોપવામાં આવે ઘણું બધું રો કાણ ની જરૂર પડતી હોય છે. અને તે રોકાણ માટે અમારે પૂરતા પૈસા નથી. જેથી કરીને અમે અમારા સગા સંબંધીઓ અને બેંક માંથી લોન પણ લીધી હતી. જેથી કરીને અમારે ત્યાં ચૂક વવાની હોય સે, પરંતુ જો આ પ્રદુષણ જો ચાલતું જ રહ્યું ને તો અમારી ખેતી પણ એટલી સારી થવાની નથી. અને અમે અમારા પૈસા પણ ચૂકવી શકીશું નહીં એવું મને તો લાગે છે. જેથી કરીને આપણે પહેલા પ્રદુષણ અટકાવવું જોઈએ, નહીં તો ખેતી પર ખુબ જ વધારે અસર થઈ રહી છે આજકાલમાં તો. જો આપણે પ્રદૂ ષણ નહી અટકાવશું તો ખેતીમાંથી જેટલો પણ પાક આવવાનો હશે એનથી અડધો જ પાક આવશે. અને ખેડૂતને ખુબ જ નુકસાન થશે. જેથી કરીને આપણે પોતે સજાગ રહેવું જોઈએ. આપણા ઘરમાં બધા પરિવારજનોને શીખવવું જોઈએ કે ભઈ કે પ્રદુષણ ઉપર તે થોડુંક સારા રહે, અને આપડી પેઢીઓને આપણે જ્યાં સુધી ન શીખવશું કે પ્રદૂષણ એવી રીતે થઈ સે, ગમેટા કચરો ન ફેલાવો તો આ તે પ્રદૂષણ કરાવશે અને ગમેટા કચરો પણ ફેંકશે. પેલા તો આપણે જે સીધી રીતે બધી જ જગ્યાએ કચરો ફેલાવવો ન જોઈએ અને પછી આપણે આપણા આ પેઢીઓ આગળ જે નલા બાળકો હોય છે એ લોકોને આપણે જણાવવું જોઈએ કે ભાઈ ગમે ત્યાં કચરો ના ફેંકવું કારણ કે તે આપણને જ જોઈને શીખતા હોય છે.
હા તમારી વાત એકદમ સાચી છે. જોને હાલમાં તો પ્રદુષણ એમ જોવા જઈએ તો પાણીનું પ્રદુષણ કરતાં પણ હમણાં જે કંપનીઓ માથી ધુમાડો નીકળે છે, કંપનીઓનું જે ગંડુ પાણી નદીઓમાં છોડવામાં આવે છે, તેના કારણે ઘણું બધું પ્રદુષણ થતું હોય છે. એ નિવારણ માટે આપડે પગલા લેવા જોઈએ અને થઈ શકે તો આપડે સરકારની પણ વિનંતી કરવી જોઈએ કે આ બધી કંપનીઓને બંધ કરવાડે છે જે પ્રદુષણ વધારે કરતી હોય તો. અને બધી ઘણી બધી જે વાત કરી તમે તે મને ખુબ જ સરસ લાગી, અને તે બદલ અમે પણ હવે યોગ્ય પગલા લેવા નીવરશું અને બાળકોને પણ સમજાવશું, અને અમે પણ હવે ઇલેક્ટ્રોનિક વાહનો તરફ આગળ વધી રહ્યા છી. તમે જણાવ્યું અમને ખુબ જ ગમ્યું. તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો છે. મને પણ એવી આશા છે કે તમને પણ અમારી સાથે વાત કરીને આનંદ થયો હશે.
હા ખુબ જ આનંદ થયો. ચાલો તો ભાઈ મળીએ હવે.
હા, ચાલો મળીએ.